મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહી છે
હા તમારો પણ અવાજ ક્લિયર આવી રહ્યો છે તો હું આજે તમને કેરીઓ વિશે જણાવવા માંગુ છું કે અત્યારે તમે જોવું તો ગમાં કેરી નો પાક ખુબ ઓછી માત્રામાં થયો છે જેથી કારણે ખેડૂતોને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો એવા હોય છે કે જેઓ દવાનો છંટકાવ કરીને કેરીનો પાક લે છે તો તેના કારણે તેમના ઝાડોને પણ ખુબ વધારે માત્રામાં નુકસાન થયું છે તો તેઓ અત્યારે ઘણા એવા હોય છે ખેડૂતો કે જેઓ ચાર મહિને કેરી ની ખેતી કરીને ખુબ વરસ તે જ પૈસા પર ગુજરાન ચલાવે છે તે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું પરંતુ તમે જો તો અત્યારે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે જેથી કરીને તેઓની આર્થિક પરિસ્થિતિ ખુબ મા બગડી ગઈ છે અને અત્યારે વરસાદ ખુબ ઓછી માત્રામાં આવ્યો જેના કારણે વનસ્પતિને પાણી પૂરતું ન મળી રહ્યું અને જેથી કરીને પાક ખૂબ બગડ્યો છે શરી ન અને તેથી અત્યારે કેરીની ખુબ ઓછી માત્રામાં અને એકદમ હલકી ક્વોલિટીનીય જોવાથી ખેડૂતોને ખુબ ઓછા પૈસા મળ્યા છે તે કેરીના થી કરીને ખેડૂતોને ખુબ મોટું નુકસાન ભોગવવા પડ્યું છે તમાર શું માનવ છે આ બાબતે
અમારે એ માનવું છે કે કેરી નું છાટ ઓછી હશે એટલે કેરી ઓછું વા વાટણ થયું છે એટલે કેરીમાં છાટ ઓછી હશે અને દવા ઓછી હશે તેના કારણે કેરીઓ પર અસર પડી હશે અને ખાતરો નો કેરીનો ઉભરો છાંટવામાં આવે છે ત્યારે અત્યારે તે કેરીઓ છે ને હાલે સારી હ તમારે શું કેવું છે
તમારી વાત એકદમ સાચી છે તમે જોવા જાવ તો અત્ય્યારે ઘણા બધા લોકો અને ખેડૂતો એવા છે કે જેઓ પોતાની કલમોમાં કલ્ટર કલ્ટર નું ખાત ખાતર મૂકી છે અને કલ્ટરને ખાતર મુૂકવાથી કલમ ને ખુબ ઘણી માત્રામાં નુકસાન થાય છે અને તમે જો ઘણી બધી કલમો અને થ ગયા છે તે આખું જેથી કરીને ખેડૂતોને ખુબ મોટા પયામાં નુકસાન થાય છે તો ઘણા ખેડૂ તોોય થબતી બેગ મળી રહે છે પરંતુ આપે છે આપણા ઝડવા એ આ નુકસાનકાર છે તમારું નથી
હા અમારે આ માનવું છે કે કાટણને લઈને બડું ચળવાને પર અસરો પડે છે પણ અત્યારે અ સમય ચાલે છે કે દવા છાંટે તાં સુધી કેરીઓનો સારો પાક થતો નથી એ માટે દવાઓ છાટવા જ પડે છે
હલો
હા તમારો અવાજ આવે છે હલો
હલોો હ
હલો. હાલો. હલો.
બ ઠીકરે